હલો, કેમ છો?
પછે તમે બધા મજામાં ઘરે. એ
બસ, બસ, એકદમ મજામાં જો. મે કીધું લાવ બહુ દિવસ થી વાત નથી કરી, તો વાત બી કરું ને જરાક એક મગજમાં એક કેહેવાય ને આમ પ્રશ્ન ફર્યા કરતો હતો. તો મેં કીધું લાવો તમારી જ જોડે વાત કરું તો મને ઈ. પૂછવું છે કે આ જે આજકાલ જે ટેકનોલોજી બધી આવી ગઈ છે. સોશિયલ મીડિયા ક કે સગવડો ક કે રસોઈ કરવાના મશીનો આવી ગયા કપડા ધોવાના ને એ બધા નાના મોટા એવા જુદા જુદા બધા અલગ અલગ કેવાય ને આમ ટેકનોલોજી આવી ગઈ છે. તો એના લીધે તમને શું લાગે છે કે આપણું જીવન સરળ બની ગયું છે કે થોડું વધારે મુશ્કેલ બની ગયું છે. તો ઈ બાબતમાં જરાક મને તમે વિસ્તાર પૂર્વક કહેશો તો શું મારા ઘણા બધા પ્રશ્નો જે મગજમાં ચાલી રહ્યા છે ને. તો ઈ મને થોડુંક એના સરસ જવાબ મળી જશે.
હા હાોકને કે દરેક શિક્ હમે તો આજે ટેકનોલો લોજી ન પણ બે બાજુઓ છે એમાં એક એવું વધે છે ને એટલા એના ગેરફાયદા ફાયદા પણ દરેક વસ્તુને કેવી રીતે લો ઓછો એવાનું છે, હવે આપડે ધારીએે તો કે મોબાઈલ થી આપણને સભળતા હો તો ઘણી મળી એવી વસ્તુ જેના પર આપણે આધારિત જેમ લેટર છે એ બધું વપરાશ્યો કે આપણે ફક્ત મોબાઈલ વાપર તે આપડું હડિયાળ પણ આવી ગઈ. બધું આ મોકલાવી શકીએ પણ એની સએેશન્ છે જેના ઓકે એના જેવા હ વાય એ બધા આપણા શરીરમાં માટે આપ એની લાઈટ હોય છે. આપણી આયસ માટે બધી ખુબ જ નુક નુકાન ત તો આવી ગયો કે તમે ભીની વચ્ચે હસો કરવી છે, તો તમે તમારું બ્લુટુથ લગાડી નથી શકો કે જેનાથી બીજા લોકોને પણ હવે એજ વસ્તુ તમે જુઓ ત તમે જો બધા કરો તો તમારા કાન ખરાબ થઈ જાય. તમારા કાન ના અંદરના જે નાના નાના સુષ્માને તકલીફ પડે એટલે વસ્તુ ની બે બાજુ છે માની પણ એ બાજ કેટલો ઉપયોગ કરવો. અનેક વ્યક્તિ પર પોતાના પર નિર્ભ દરેક વસ્તુ નો યોગ્ય ઉપયોગ કરે. એટલે કે જે્યા મોબાઈલ વાપરીએ. પછી આ વાપરીએ પણ સગવડતાઓ જયારે વાપ લાભ મૂકવો છે કોઈને સંદેશ. પ શામાં કે વાપરીએ તો સમજમાં આવે જ આવે. છે ને આખો આખો દિવસ એમાં સિરી હોવે ને એ બધું કરે છે ને એ આપણે બ વાંધો ના આવે પણ. નુકસાન થી વસ્તુ હોય.
સાવ સાચી વાત કરી તમે કે આ જેટલું સારું છે એટલી જ વસ્તુ. તો ખરાબ બી છે. એ તો આપણા પર જ છે સાવ સાચી વાત કે કેટલું તમે વાપરો છો એ પ્રમાણે તમને ફાયદા બી છે અનેને નુકસાન બી છે બરાબર પણ તમને શું કહું કે આજ આલ તો જે આપણા જે આ બધા કેવાય ને કે ચડતું લોહી એટલે સાંભળે જ નહી. હવે આજકાલ તો એટલું બધું ઓલું આપડ તમને ખ્યાલ હોય તો વચ્ચે જે- એક સંગીત- કલાકાર આપણા છે આપણા અલકા યાજ્ની કરીને તો એમના કાનમાં એટલું બધું કઈક પ્રોબ્લેમ આવી ગયું છે કે હવે એમને મને લાગે છે સંભળાતું નથી મને બહુ નથી નોલેજ એમના બરામાં- એમને શું બીમારી થઈ છે. પણ જેટલું થોડું ઘણું ખબર છે એ પ્રમાણે કે એમને કાન માંથી સંભળાતું નથી- એટલે એમણે હવે એવા બધા મેસેજ નાખ્યા છે. ને- કે બધા જે યંગસ્ટર્સ છે બધા નવા- એકદમ છોકરા છોકરીઓને જેને કાનમાં ઓલા ભૂગળા નાખીને આખો દિવસ- ફરવાની આદત હોય ને એ લોકો માટે એમણે ખાસ કીધેલું કે તમે વાયર વાળા અ આપણા હે હેડફોન વાપરો તમે બ્લુટૂથ કે એવું કઈક જો લાવે છે ને બધા હેરપોટ કેવું કઈક- કેવાય હવે નવું નવું ખબર નહી શું તો એને અ એના લીધે એટલી બધી તકલીફો થાય છે. તો એમણે ખાસ મેસેજ આપેલો છે સંદેશો આપેલો છે. સોશિયલ મીડિયા પર પણ હમણાં વચ્ચે એમને બહુ મોટો પુરસ્કાર મળ્યો- ત્યારે બી તમે એમને જોઈ ને જોઈએ ને આપડે તો આપણને એી દયા આવે કે બિચારા કેવા હતા- ને કેવા થઈ ગયા એટલે તમે સાવ સાચી વાત- કીધ કે આ બધી વસ્તુઓનો ગેરફાયદો પણ છે. જ પણ તમે એ એ પ્રમાણે શું થાય છે કે હવે જો એને થયું છે ને એટલે એને જોઈને હવે થોડુંકમ સેલિબ્રિટી પણ બધા જો તમે ફોટા બોટા દેખાય ને આપડણે- સોશિયલ મીડિયા પર તો એના પર બી એ લોકો વાયર વાળા હેડફોન વાપરતા થઈ ગયા છે. એટલે એક રીતે સારું છે કે જનરેશન વાઈઝ તમે કહયો ને નવું જનરેશન ને- થોડુંક કામ ચેતવી દે કે આ કરો ને આ ન કરો- પણ હવે હવે શું થાય છે કે મારી એક મારી મામાની છોકરી છે. ને- એ હવે ત્યાં રહે છે અમેરિકા એટલે ત્યાંથી એના ત્યાં તો હવે એટલી બધી- સરસ સરસ અગવડ થઈ ગઈ છે કે રોટલી કરવાના મશીન આવી ગયા કે કઈ નહી એમાં લોટ નાખો તેલ નાખો પાણી નાખો અલગ અલગ ભાગ આવે- અને તેમે એમાં કઈક માપલું હોય આપ- ટાઈમ ના હિસાબે કે કઈ ક્વોન્ટિટી ના હિસાબે- કેટલું જોઈએ છે શું જોઈએ છે એ બધું એમાં કઈક કરી નાખવાનું સેટઅપ- એટલે એ બરાબર તમે એ પ્રમાણે ગરમ ગરમ રોટલી ઉતારી આપે બોલો- તો તમને શું લાગે છે કે આવું કઈક આપણને બી મળી જાય નવું ટેકનોલોજી રોટલી કરવાનું- તો આપણને કેવું ફાવે કે ન ફાવે મતલબ આપણા માટે એકદમ સરળ થઈ જાય નહી-
આનું પણ હું તમને એમ કહીશ કે આમાં- બે તો વાપરીને આપણે પ્રયત્ન- ના ચોક્કસ ક્યારે પણ તમે જુઓ આજે- જે આપણેે આવીએ ને તો જે આપણને લાગતું હોય-
અ
સરળ હોતું નથી હવે સમજો કે તમે પથ્થર થી કૂટીને ચટણી બનાવો કે મિક્સરમાં બનાવો તો ચોખખ- કસી મિક્સર-
વધારે પણ પછી આપડે મિક્સર ને મેન્ટેન- તો સંબંધોને મેન્ટેન કરવા- પડે બસ હરેક વસ્તુ- ને ક છે એટલે કદાચ રોટલીનું મશીન વા આખી પ્રોસેસ છે એ એમાંથી કે પણ મને લાગે છે કે સાથે સાથે જે નાખવાનું ને તેલ નાખવાનું ને આમ તમને તેમ જે મશીન ના ભાગો હોય એ તજ હશે કારણ કે એવા ગંદા તો પણ જીવાત થાય કે ખરાબ થાય મશીન સાફ કરવાની મહેનત તો તમારે સાચું કવું તો મને તો એમ લાગે કે જે લેડીઝો ઘરે લોટ બાંધ એની સાથે કદાચ મશીન કરવી યોગ્ય છે કે નહીિ એ હું. હું બઉ ખાઈ શકું પણ મને તો એવું લાગે આ હાથના ઘડેલા રોટલા માં છે ને કોઈ બીજી વસ્તુમાં નથી એટલે આપણે એમ કરી શકીએ કે આપડે આ સગવા પડતા પછી જરૂર પડે એટલે ક્યારેક સમજો તો કે હાથમાં આપણે રોટલી કરી જ નથી શકવાના ડોક્ટરે આવા કોઈ સંક ઘટના સય કે જેમાં આપણે અ મુક્તિ પર તમારી એવું આધારિત ન રહ્યા તમે એ પણ જય રોજ બરોજ નું જીવન તારવી ઈ મને થોડીક યોગ્ય નથી બજાર માં મશીન મળવા લાગશે પ્રયત્ન તો ચોક્કસ કરવો જોઈએ પણ હાજી તો એને એ બધું પણ જાણવું પડે ને પછી એમાં એવ ચાર ગણો થઈ ગયોય તોય આપણને એમ થાય કે્યા હતા બરાબર કે નહી
એઈ વાત તો તમારી સા સાચી હો કે સાફ સફાઈ વધી જાય એના કરતા લે પાટલોને વેલણ નાખી દીધું ધોવામાં તો પામાા એ ધોઈને જતી રે આ બધા મોંઘા મોંઘા મશીનો બાાઈઓને તો આપડે આપી ન શકાય ને આપીએ તો એ આપડે બહુ ધ્યાન રાખવી પડે કે કઈ આડું ઉરું ન થાય કેમ કે આજે ગરમ ગરમ રોટલી ઉતારીને જે મશીન આપતું હોય એનું કંઈક તો પચીસ ત્રીસ હજાર નો ભાવ હશે ને કેમ કે મારી હજી એક બેનપડી છે ને એના ઘરે તો ઓલું પોતું મારવાનું ગોલ ગોલ મશીન ના આવે આપડું વજન કરવાનું કા કેવો આવે ગોલ એવો એની પાસે છે ને ઓલું રોબોટ જેવું કઈક એને લીધું છે. તો મને કેતી હતીી કે બહુ જ સરસ છે એનામાં ટાઈમ નાખી દઈએ ને બધું કરી દઈએ ને તો એની ઈ બહુ સરસ આખા ઘરમાં ફરી ફરીને જાતે ખૂણે ખાંચે જાય અને ઝાડુ ને પોતા કરી આપે બોલો તો ઈ તો મને સાંભળીને બહુ મજા આવે કે ભાઈ ક્યારે આપણે કામ વાળી ન આવે તો આપણે એ બહુ સરળ થઈ જાય પણ હા એ વાત સાચી છે તમારી કે જે પ્રમાણે તમે કીધું કે અ સરળ તો છે જ પણ એના જે ભાગ બધા બહુ મોંઘા આવે તો ન કરે નારાયણને ક્યારેક એમાંથી કઈ બગડ્યું તો આપડું તો લાંબુ ખર્ચો આમ ઉઊભો જ હોય સામે એના કરતાં તો આપડે એક બસો રૂપિયા નું મોપ લઈ અને સરસ મજાનું પોતું મારી લઈએ તો એ વર્ષો ચાલે. આપણેે બરાબર ને. તમને શું લાગે છે કે આું પોતા મારવાનું મશીનમાં આજ પ્રોબ્લેમ આવતા હશે ને
વધારે ઘણા પ્રોબ્લેમ છે ને એમાં તમને હું હાવ વધારે એના જે બધા પેરપાટેે ઈન્ડિયા માં એવું થઈ જાય એમાં એવું છે કે ત્યાં એટલી બધી ગંદકી ઓખું વાતાવરણ છે કે કે ત્યાં ઝાડુ પોતા કરવાની જરૂરત જ નથી. પડતી હોય. જો મશન અિયાં ત્યાં ઘુસી ને ઝડ પોતા મારી એણ કે ત્યાં ગંદકી નથી. હવે તમે વિું પોલ્યુશન છે કે એમાં લઈ ને બધું તમારું ફર્નિચર વિચરલું જો રોજ ન થાય તો બે દિવસ તમારું થઈ જાય. તો આવી જ જગ્યાઓમાં કઈ બહુ કામ લાગે એવા હોતા નથી. તોફાની નીચે હોય કે ખૂણે એ તમે વિચારો કે જો એ મશીનનો આકાર દરેક ખૂડામાં તો પોહોંચી જ નથી શ શકવાનું જ રહી જવાની છે તો. એ તો પા જે આપડે હાથેથી અને જેને કવાય ને કે મશીન રિપ્ પ્લેસ ન મશીન કોઈ દિવસ ન કરી શકે હવે તમે જે હ કીધું કે સમજો કે કોઈ બાઈ ત્યારે આપડે તો આ જાતે કરી લઈએને એ વધારે પોષાય. કારણ કે જો જો આવું મ્ીર નું મશીન લો એને એ વાપરવું પડે. તમે બે ચાર મહિ ને બંધ થઇ છે એટલે પાછા રિપેરળ બોલ જાડું લોન તમારે ચાર મહિના કા લ જુ ના હતા એને તમફાળડી પાડી ને પોતા ઘરમાં તો બરાબર કે નહી. તો આમાં તો નહી આપે ભાઈઓ ના અહિયાં તો આપડે કે માણસો મળી રહી છે. ત્યાં માં શું કરવા ગંદગી એટલી બધી ન વધારે સારી હોય એ એ અઠવાડિયા લોકોનું ઘર ચોખ્ખું ન ચોખ્ખું પડ્યું. હોય તો એમાં તમે વિચારો કે લાઈટબિલનો હ હવે, આટલો જ વાપરો હતો. એટલે આમ- કહેવાય ને કે કું કાઈ ને કઈ તો છે જ. એના કરતા આપ રે સારું રે અને આપણુ ઘરે ચોખ્ખું પર ચોખ્ખું રાખીએ એવું કઈ ક કોઈ બા એ વાતમાં કઈ માલ નહી. બરાબર.
સાવ સાચી વાત. એકદમ મસ્ત રીતે તમે મને જણાવ્યું. એ બદલ તમારો ખુબ ખુબ આભાર. પાછું કઈક હશે, તો તમને વાત કરીશ બરાબર. આવજો.